ફોન મીરાનભાઈ બોલે છે?
અવાજ આવે છે મિત્ર?
હા, આવતો છે.
શું કરી રહ્યા છો?
કઈ ની આરામ. તમે? હમ. શું ખાધું?
બસ, સરસ મજાની રોટલી શાક અને દાળ-ભાત.
બરાબર.
તો મિતો બસ બેઠ બેઠો છું હમણાં જ ખઈને તો મિત્ર આજે આપણે અ થોડીક શિક્ષણ અને વિદ્યાર્થીઓનો અનુભવ વિશે ચર્ચા કરી લઈએ.
હમમ ચાલુ કરો તો પછી
હા શિક્ષણ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અને માત્ર શિક્ષણ એ જે છે ને પુસ્તકનું જ્ઞાન માટે નથી પરંતુ સારા માનસો કેવી રીતે બનવા, યોગ્ય નિર્ણયો લેવા અને નજીક જીવનમાં સફળતા મેળવવા આવું બધું ઘણા બધા શિક્સ શિક્ષકના ફાયદાઓ છે જે આપના જીવનને એક ઉપર પહોંચાડવા માટે મદદ કરે છે. કારણ કે વિદ્યાર્થી જ્યારે શાળામાં કે કોલેજ માં અભ્યાસ કરે છે ત્યારે તે માત્ર વિષયનું જ જ્ઞાન ન નથી મળતું પરંતુ સમયનું મહત્વ શિસ્ત, મહેનત, જવાબદારી ટીમમાં કામ કેવી રીતે કરવાનું અને વ્યક્તિ સાથે કેવી રીતે સારો વ્યવહાર કરવાનો તે પણ શીખવે છે. જે આખા જીવનમાં કામ આવે છે. તો તમે શું કહેશો મિત્રો?
હા તમારી વાત તદન સાચી છે. શિક્ષણ એ માનવજીવનનો આધારસ્તંભ છે. તે માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત નથી પરંતુ વ્યક્તિનો વિચાર વર્તન અને ભવિષ્યને આકાર આપે છે. વિદ્યાર્થીઓનો અનુભવ એટલે તેઓ શાળા કોલેજમાં જે અનુભવે છે. શિક્ષણિક, માનસી તે સાંતો તમામ પાસાનો સમૂહ છે. શિક્ષણ એ શિક્ષણ વિદ્યાર્થીનો અનુભવ ખૂબ અ અલગ વિસ્તૃત રીતે સમજાવવામાં આવે છે. શિક્ષણ કોય શ પણ સમાન તે વ્યક્તિનું માત્ર ને માત્ર વાતત નથી બનાવતું પરંતુ એ વિચારસ શકતું અને બનાવે છે.
હા તમારી વાત તો સાચી છે અને મારા મત પ્રમાણે દરેક વિદ્યાર્થીઓનો અનુભવ એક સરખો હોતો નથી. કારણ કે કોઈ વિદ્યાર્થીને અભ્યાસ સરળ લાગે છે તો કોઈ વિદ્યાર્થીને અભ્યાસ મુશ્કેલ લાગે છે. કોઈની પરીક્ષાનો ડર રહે છે. તો કોઈ આત્મવિશ્વાસથી પરીક્ષા આપે છે પરંતુ દરેક વિદ્યાર્થી પોતાના અનુભવમાંથી કંઈક નવું શીખતો જ હોય છે. અને કોલેજનું જીવન તો વિદ્યાર્થીઓ માટે ખાસ યાદગાર બની જાય છે કારણ કે ત્યાં નવા નવા મિત્રો મળે છે. નવા શિક્ષકો આવા શિક્ષકો પાસેથી શીખવા મળે છે વિવિધ કાર્યક્રમોમાં ભાગ ભાગ લેવાની તક મળે છે. અને બીજું જોઈ તો પ્રેઝન્ટેશન સેમિનાર અને ઇન્ટરશીપ જેવા નવા નવા અનુભવો પન થાય છે જેનાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે. અને આજના સમયમાં શિક્ષકની એટલે કે શિક્ષણની રીતમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. કારણ કે હવે વિદ્યાર્થીઓ પુસ્તકોની સાથે મોબાઈલ કમ્પ્યુટર ઇન્ટરનેટ દ્વારા પણ અભ્યાસ કરે છે. ઓનલાઇન ક્લાસ વિડીયોસ અને ડિજિટલ સામગ્રીની મદદથી નવી નવી બાબતો સરળતાથી શીખી શકે છે. પરંતુ ટેકનોલોજીન યોગ્ય ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે. કારણ કે જો વિદ્યાર્થી અભ્યાસ કરતા મોબાઈલમાં સોશિયલ મીડિયા અથવા ગેમમાં વધુ સમય પસાર કરે તો તેના પર ખુબ અસર પડી શકે છે. અને સમય નો પણ બગાડ થાય છે તો મિત્ર તમારા વિસ્તારમાં એવા છે જે વિદ્યાર્થીઓ આવું બધું કરે છે
હ અમારા પણ વિસ્તારમાં કોલેજમાં જોવા મળે છે આ વિદ્યાર્થીઓ તે વર્ગખંડમાં અલગ અલગ અનુભવ લઈ છે જો વર્ગખંડ માં વિદ્યાર્થીઓ માટે મુખ્ય શીખવાનું સ્થળ છે એ શિક્ષક ની ભૂમિક ખુબ મહત્વની હોય છે જો શિક્ષક મિત્રભાવથી સમજાવે તો વિદ્યાર્થી પેલા આમ પ્રશ્ન પૂછે છે જો ડર કે દબાણ વાળો માહોલ હોય તો વિજાર સરખું ચાલ હોય છે એ પ્રશ્ન પૂછતા નથી તેથી વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકતા નથી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ શિક્ષણથી વિદ્યાર્થીઓને શીખવામાં રસ પડે છે આજના સમયમાં વિદ્યાર્થીઓ પર પરીક્ષાને ભારે દબાણ હોય છે જેના કારણે વધુ માર્ક લાવાની અપેક્ષા માતા પિતાની સુુલના સમાજની અપેક્ષાઓ આ બધા ના કરણો ઘણા વિદ્યાર્થીઓ ઘણો ભાઈ એનું ચિંતાનુભવ હોય છે એટલે એક વખત વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતાની ઓળખ સકતા નથી અને આત્મવિશ્વાસ ગુમાવી દે છે
હા પરંતુ ટેકનોલોજીની યોગ્ય ઉપયોગ કરવો પણ એટલોજ જરૂરી છે કારણ કે જો વિદ્યાર્થી અભ્યાસ કરતા મોબાઈલમાં સોશિયલ મીડિયા અથવા ગેમમાં વધુ સમય પસાર કરે તો તેના અભ્યાસ પર ખરાબ અસર પડી શકે છે અને સમય નો બગાડ થાય છે કારણ કે મિત્ર મારા મતલબ અ મારે ત્યાં પણ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. જે મારી સાથે ભણતા હતા તે મો મોબાઈલ માંને મોબાઈલમાં જ રાત દિવસ હોય છે સોશિયલ મીડિયા જેમ કે કે રીલ્સ અને ફ્રી ફાયર પબજી જેવા ગેમો પણ રાતના બાર એક વાગ્યા સુધી રમે છે તો એનાથી પણ આપણું વા વાચનમાં ધ્યાન અટકે છે. અને મારા મત પ્રમાણે તો દરેક વિદ્યાર્થીએ નિયમિત અભ્યાસ કરવાની સાથે રમત, ગમત વાન વાચન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય પ્રવૃતિઓમાં પણ ભાગ લેવો જોઈએ. કારણ કે તેનાથી માત્ર ગુણ જ નહીં પરંતુ વ્યક્તિનો પણ એવો સારો વિકાસ થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોનું પણ ખૂબજ મોટું યોગદાન છે. કારણ કે સારા શિક્ષક માત્ર પુસ્તકો પુસ્તકનો પાઠ જ નથી ભણાવતા પરંતુ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે તેમની મુશ્કેલીઓ સમજે છે. અને જીવનમાં આગળ વધવા માટે સાચો માર્ગ બતાવે છે. તો એ પણ મને એવું લાગે છે કે પરીક્ષામાં ઓછામાં ઓછા ગુણ આવે તો વિદ્યાર્થી નિરાશ થવાની જરૂર નથી કારણ કે ગોમ મહત્વના નથી. મતલબ ગુણ તો મહત્વના છે પરંતુ મહેનત, અનુભવ નવી વસ્તુઓ શીખવાની ઈચ્છા અને સતત પ્રયત્ન કરવાની આદત પણ વધુ મહત્વનું છે જે ભવિષ્યમાં આપણને સફળતાને માર્ગે ચલાવે છે. તો મિત્ર તમે શું કેહશો?
હા આજના સમયમાં વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય ખુબ મહત્વનું છે. તણાવ, ડિપ્રેશન, એકલતા આ સમસ્યાને અવગણીવી નહીં. શાળા અને કોલેજમાં કાઉન્સેલિંગ અને માર્ગદર્શન જરૂરી છે. શિક્ષણ સાથે જીવન કૌશલ પણ જરૂરી છે જેમ કે સમય વ્યવસ્થા પણ નિર્ણય લેવાની સંમતા સમાત કુશળતા, સ્વ સ્વતંત્ર કૌશલ્ય આધાર તો જીવનમાં વિદ્યાર્થીઓને સફળ બનાવે છે. શિક્ષણ અને વિદ્યાર્થી નો અનુભવ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલો છે. તો શિક્ષણ પ્રણાલી સમજદાર, સહાનુભૂતિપૂર્ણ અને આધુનિક બને તો વિદ્યાર્થીનો અનુભવ સકારાત્મક બને. સુખી આત્મવિશ્વાસને સજાગ વિદ્યાર્થીઓ જ સમાજ નુ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તેથી શિક્ષણમાં ઘણું ભણતા સાથે માનવીયતા હોવી જરૂરી છે.
શાળા કોલેજમાં મિત્ર નું સ્થાન ખુબ મહત્વનું હોય છે. સારા મિત્રોનો સહારો આપે છે. ટીમવર્ક શીખવે છે, જીવનમાં સુખ દુઃખમાં સાથ આપે છે પરંતુ ક્યારે મજાક, એકલતા જયા નિકાલ તા ન કરવી પડે. પણ વિદ્યાર્થીઓના મન પર અસર કરે છે
હા, મિત્રો અને અંતમાં હું એટલું જ કહીશ કે શિક્ષણ જીવનનો સૌથી મોટો આધાર છે અને શિક્ષણ અને વિદ્યાર્થીઓનો દરેક અનુભવ તેમને વધુ સમજદાર આત્મવિશ્વાસ અને જવાબદાર બનાવે છે તેથી દરેક વિદ્યાર્થીઓએ મહેનત શિસ્ત અને અસરકારક વિચાર સાથે અભ્યાસ કરી અને પોતાનો પરિવાર સમાજ અને દેશનું નામ રોશન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તો મિત્રોરા મતલબ મારું જે એટલું જ્ઞાન હતું તેટલું આપ્યું એના બદલ હ પાછા મળી એ મિત્ર
હ અમંથા